હ કર શું કરો મજામા હેલો હવ મજા થાય મજા હા મજા શું કરે છે તો બધા મજા
હવ બધધા મજા એમ
શુંષઠા રાતે સ નીચાના ત્યારે શું કરે છે તમારે મબી થાય વાત ચાલુ થઇ ગઈ ચાલુ થઇ ગય વેલા વેલા
મહેમન મહેમન આયાસી
હણ આઈ છે.
અને
અને બ નિ શ તમે એ છે.
હા હા.
એમને જ મારવા બેહા દીધાર.
અ ના હજી થોડો તૈયારી કરે હે.
એવું.
હ આ.
ના હવે બનાવું ને તારનો રોટલો વગારે છે ડુંગળી ટમેટા નાખી
હા
હા જારનો રોટલો કેવી બસ આપડે જેમ ઘઉં ની રોટલી ડુંગળી ને ટામેટું નાખી વઘારી દીધું.
હ અ નાના નાના કટકા કરવાના સિમ.
વા વિડિઓ આયુ તો ઘાલ દેવાનું હ હ અને તુ ગોટા બનાયા છે ક. એવુજ છે હા બીજું શું બનાવી છે?
માતર બનાઈ એમ, બટાકાની શાક ની રોટલી. હમ્મ
સુખડી બનાવી થી એમ, સુું કરો છો, હા. તો અમારે ઈચ્છા થઈ ગઈ છે બનાવવાની પણ હવે ચાલવા. શુ ગોટા સુખડી હા હ સુખડી સંતારાં બીજી શોનતી હે. હો શાંતિ, તમારે શાંતિ? કાલે રજા હો કામ ચાલુ છે પાલ તમારે?
મશ મશીનનું બધું સાતું હતું. હલો.
હલો
હા.
હલો.
હલો.
હલો. હા હા હમ્મ
હા હ.
હ.
એ લેવા્યા હતા એટલે આમ.
હ હ લેવા આયા અસી મસીનું.
ઓ એવા.
શુ કરે નિષ્ઠા, નાત્યા?
મત
આવો બેન
હલો
એ નવોદય ની નઈ લાવ પણ પલી ની એમ એમ એસ ની લાવ નવોદય ની તો પડી તી
એવું
હા હ
હ તનીને પડી ત ર આમાંથી વસેને ટ્યુશન બધાનું કે છે હવે કોણ બધા આવે છે. કઈ બતાવતા
ડડીમપલ ને ફાવતું ડિમ્પલ ને કેીધું પણ આવી જાય.
હ ડિમ્પલ વેલા ખડીક ખડીક પણ આવે હ કોણ
હ શીખાઈ જાય એમને પણ કે ટ્રેનિંગ મળી જાય કઈ રીતે છોકરા પણ હા
હ દ પણની હવે કોલેજ ચાલુ થાય હ કો છ તારીખ થી,
આવે ચાલુ
હ
તો
અમી બાની જ તો કો હ
હ સુ
હઉ બધા મજામાં તો જઈને પણ હા હા
કો ભ
બધ કાચીન પાપીન અબન શિલ્પાબુન આશાભી હ મજા આય છે ત
જ અમે જ વા હ તો કોઈ હોયત નતા
હા હ
સ
મશીન ન કોમત
હવે પિલ
ને બધું સીવી નાખવાને બે દિવસથીી કરી આપે
હા હ ચાલે બે દાડા સીવી આપવાનું કાઈ જોવાનું
હ પોચીગયા
હમમ પેલે શીખવા જવાનું કે તચાર જવાનું
એ તો હવે જોઈએ છે થાય છે.
ઓ ટાઈમ હોય તો જવાનું
હા એટલે એવો ટાઈમ મળે છે પણ મને જઈ પછી અ બાજુ માગવાની એધું એટલે ટાઈમે જવાય ને.
હા હ
હા હ તો જોવો તો જવા અમે તો જઈ આવશુ.
ચાલે જઈ આવવાનું.
હમ જઈએ તો કોઈ ગણવા જોવા મળે શીખવા માટે.
હ હ શીખવા મળે.
શી કોક દિવસ કો આવે કોક દિવસ કોમાં આવે. હ શીખેલું તો કમજ આવે ને. કેલ વધધ શીવાણ અલપમા પલાનું સીખ. હ હ સવા ન શીખ તમે સવા શીખ.
હા હાલ તો કોમ નઈ એટલે શીખવા કડીક કડીક
હમ ચાલે શી.
બગડ્યું તું એટલે હમું કરાય છે કો પંચ
એવું છે સરસ એવું લાગતું સર્વિસ કરાઈ દેવાનું પછ.
હ હ પણ ઝડતું પરત ઉતવાળો એટલે હવે હું કરાવીશ.
હા એંદર પટ્ટી જોટી જાય ને એ.
હા હ હમમ.
હ મશીન સરસ કર આવે છે ચા તોહી દેવા.
હમ હ લાઈવ તું હજી ક જેના સરર્વસ કરાવો ને હ ને
એ છે મે તો બે વાર કરાવી લીધું આપડે ઠંડા ઠંડા લાવી તું ને.
હ હંગા તેલાઈને
બે વાર સર્વિસ કરાવ્યું હૈ.
હા તો સી્બા ન વધાર હોય ને એટલે.
હમ સિવવા નું વધારે હોય એટલે. તમે તો ખબ ખોટની રસ હવે બેસવાનું રેગ્યુલર સીવ સીવ કરવાનું હા બેહી રે.
હાલ હવે નવ રસા એટલે શિવશું.
સિવશું. ચલે ચલેલા બેન શું કરે?
હે?
ઓ રમીલા ભ શું કરે?
એ રોટલી એઈ રોટલી બનાતા ત કોણ.
એ એમને રોટલી બનાય તમે શું બનાય?
અમે ગોટ
અમે ગોટા બનાય માતા બનાય. આવું છે એક દિવસ તમારા ગોટા હતાત.
આવજો ને.
ત હવે અમૃતસર હા આજ શનિવાર ની રજા રાખી આવજો.
હ.
કાલે આવાનું કેતા હતા બ કોને અરે વા હા બે ત્રણ દિવસ રું કે
તમે આવ
ત ન આવજ. તો ચાલતો નઈ આમ હવે એ લોકો છે. સ ને તમે આવજો રજા માં બધા. હજા છે એટલે આવશે.
પાપી ને બે દિવસ બે ત્રણ દિવસ રેવા આવવાના.
હા એ બે ત્રણ દિવસ રેવા આવાના પણ. માવાની બેન આવે છે એટલે રશે.
વિરાંશ તો ફવાડતા નહી આખો રોડ કરે પે તો આવવા આવ્યો રહે.
રસી.
રસી હ રસી આપી ગ એટલે તાવ આય ગયો. ઈ દેવાની
પાઈતી કાલ દ હારું સેગો ના તો થોડું. હ.
સ સારું અમે રસી આપે ને એમને કામ થાઈ.
હ તાવ આય જાય.
સરવા છે.
હ હમ્મ. હવે જમવા બેઠા હોય કોન.
એમ આ જ સેવ એની જેને જમવા માટે.
હ આઈ.
હ આઈ ગયા હા તમે. ભાઈ માંડી રહ્યો એમને.
હ.
હજ મળી આત.
હા.
બટાકન શાક બનાય એમ અમે એ બટાકન શાક બનાયું.
સારું છે. એક જોવું બોલા.
હ એક જેવું બને. આમાં બા રોટલો વધારે એમ બટાકાની શાક ખાવાનું કે રોટલી બનાવવાની.
ના રોટલો અલગ થી બનાવે ને એમાં ખાવાનોટ તો રોટલામ તો ટોમેટો ડગળ લફિંગ બેને મસ્ત.
હ એ મકાઈ એ જાનણર રોટલો સેને.
હા જાણ ના રોટલો . અ ડુંગળી ના એ ટામડું
તરત બનાયા કે વેલા બનાવેલા હતા.
સવાલ બનાવે ઠંડો કરે બ
ચાલે હ થોડ થોડ શીખત રે.
હા રા
હા હ.